હેલો અવાજ આવે છે મારો
હા આવે છે.
શું છે ટોપિક આજનો
બોલું ઊભારો
તો હું કઈ દઉં એક ટોપિક ત્યાં સુધી
કઈ ઉંમર જીવનમાં સૌથી સારી હોય છે તમારા મતે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે ને એમાં એક નટુ કાકા નામનું કેરેક્ટર છે ઈ કેરેક્ટર કે છે કે જ્યારે તમે બાળક હોય ને ત્યારે તમારે ડિવિઝન જયારે મોટા ઉંમર ના હોય ને એ પ્રમાણે લેવું જોઈએ ત્યારે તમે મોટા થાવ ને ત્યારે તમારું ડિસિઝન ને અનુભવ છે ને બહુ મોટા વ્યક્તિ ને ચાલીસ પચાસ વર્ષ ના એ પ્રમાણે થઈ જવું જોઈએ. અને તમારું સ્વાસ્થ જે કેવાય ને એ હેલ્થ ઈ નાના બાળક જેમ અઢાર વર્ષનું બાળક હોય ને એ કેમ તંદુરસ્ત હોય પૂરેપૂરું એક્ટિવ હોય એ પ્રમાણે હોવું જોઈએ. અટલે સમયની સ્પેસિફિક કોઈ લિમિટ ન કહી શકે કે આ સમય જ આપણી માટે સારો કે ખરાબ છે. એ સમયે તમે કઈ રીતે જીવો છો એ બરાબર છે.
બરાબર.
શું કેવું છે તમારું?
મારા માટે તો જેમ બાળપણ હારુ કે મારા મત એવું છે કે બાળપણ એકદમ હારું કેવાય. કેમ કે એ ટાઈમ પણ કોઈ ટેન્શન બી ના હોય કઈ કની જવાબદારી ના હોય. કઈ બોવ મગજ મારી ના હોય કે જે છૂઠી હરી ફરાય. ફરી ફરી શકાય એટલે બાર પણ નતી આવું કેવાય મારા મતે.
પછી તો બહ જવાબદારી સબલિટી ભણવાનું તેમ ને એવું હતું.
હમ બરાબર છે. તો બીજું કઈ આગળ બીજી કઈ એજ કે બીજી એજ ન અનુભાવ નથી થયો એટલે
કઈવું હતું તો મને વધારે અનુકૂળ આવે છે તારો ચોમાસું કે ચોમાસને ઉનારોો.
એટલે એમાં તો એક આમ થોડીક મસ્તી રીતે રમુંજ વાત એટલે વાત કરું. તો ચોમાસા માં ઉનાળા ની યાદ આવે છે શિયાળા માં ઉનાળા ની વાત યાદ ઉનાા મશિયારા ની યાદ આવે છે.
હમ્મ.
અને જયારે જે જરૂરિયાત આપણી પાસે ન હોય ને એ કદર વધારે થાય એવું લાગે.
એ તો છે જ પણ. એમ શિયરોથી હારો કેવાય. આમકે એ ટાઈમે બહુ ગરમી હો એમ બપોરે પડી જ જાય એટલે બ ગુ તો દ ના ચોમાસાની થાડી થીડી દ શિયાળામાં કેવું કે બધા ફ્રૂટ વેજીિટેબલ એ બધું મળી આવે આપણને.
શ રીતે સ્ર્ રીતે અને તમા તમારી પ્રોડક્ટિવિટી છે ને એ વધી જાય તમારે કઈ ફિઝિકલ કામ કરવું કે મેન્ટલી કામ કરું ગમે તમે ઠંડા વિ નેમે ગરમીમાં તમે કઈ કામ કરો તો એ તમે એટલું બધું કાર્ય ન કરી શકો. એ ઠંડ હોય નથી વાતાવરણ તમે જલ્દી કરી શકો એમ
હા ને શ ઉનાળમાં આવ કેરી એવું બધું વધર ખા એટલે એમ નારો એટલે ગમે. કે ઠંડી વસ્તુ વધારે ખા મ બરફ છે.
હ.
કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે ચોમાસામાં તો વરસાદ જ આવે એટલે બીજું ક જોવાર ના મળે.
એટલે એમાં એન્જોય કરવાની મજા ચોમાસાની પોતાની એક અલગ મજા છે.
હમ્મ.
પછી મોબાઈલ નો ના મોબાઈલ નો નથી કરવો વિચાર જો આપણે રમત ગમત નું શિક્ષણમાં મહત્વ શું છે.
રમત ગમત પીટી સ્પોટ સવ
હા.
હોવું જોઈએ કેમ કે મતબ કે બધા જો શું કેવાય બધા મનસે એક ફરકાા ના હોય. અમુક લોકોને સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય મતલબ કે આપડે રમીએ ને તો એવું કે બ્લડ નું સર્ક્યુલેશન થાય એટલે મગજ ને બ્લડ સારી રીતે પહોંચે તો મગજ વિચારે હારું તો કેવું કેહેવાય. રમે ગ રમત ગમત કરીએ તો મગજું સારું કામ કરે એવું કે બધા.
હા બરાબર છે.
અમુક લોકોને ક્રિકેટમાં માટે ઇન્ટરેસ્ટ છે. તે લોકો ભણવામાં ના ઇરેસ્ટ જેમ કે કેટલા બધા ક્રિકેટર છે જે બહુ ભયના નથી. પણ સારા લેવલ એ ક્રિકેટર છેેલા વા છોટ્યા વાન છે એ હ જ દસ. દસમાની એક્ઝામ જ આપશે હા એટલે એવું જ. એટલે બંને એમ તો જોડાયેલો છે પણ પોતપોતાનું એમ કે રુચિ
આ ટેલેન્ટ શું છે અને એ પ્રમાણે હોઈ શકે છે અને અમુક મહેનત પણ હોય છે. તમે સારી મહેનત હોય તો તમે આગળ પણ વધી શકો છો. પણ આમ જોવા જાય તો રમત ગમતનુ મહત્વ આજની દ્રષ્ટિએ તો મારે અંદાજે હોવું જોઈએ. કારણ છે કેમ કે અત્યારે બધા બાળકો કે ફોન લઈ લઈને બેહી જાય છે. અને ફિઝિકલ જે બાળપણમાં આપણે રમત રમતે રમત વિશે ને ખબર પણ નથી.
ને આથી ફોનથી આંખો પણ ખેંચાય ને પ્લસ કે ફિઝિકલ એક્ટિવિ ના થાય. હાઈટ એટલે અમુક હ બી ના બ અમ ફિ એક્ટિવિટી ના કરે. ના બધા જાડા બી હમણાં એટલા માટે બો થાય.
એટ ફોનથી દૂર રહે અને એને ફિઝિકલ એક્ટિવિટી કરે કઈક નવું શીખવા જાણવા એ. એ એક્ટિવિટી માંથી આપણને ઘણો બધો નવા ગુણો કે કવાય ડિસિપ્લન છે એ શીખવા મળી શકે છે.
હમ.
તમે એકવાર ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આ ફિલ્ડમાં મને ઇન્ટરેસ્ટ આવે છે કે બાકી ટ્રાય કરીએ અગર વાતો કરીને તો. કોઈને જ ખબર ના પડે ને.
એ તો ખબર છે કે ટ્રાય કરવો જ પડે.
હમ, બરાબર છે બધું.
કેટલી મિનિટ થઈ હમ પાંચ મિનિટ થાય તો તો. હમ.
સ્વચ્છ ભારત અભિયાન વિશે શું કેવા માંગો છો?
શું?
સ્વચ્છ ભારત અભિયાન વિશે.
સ્વચ્છ ભારત અભિયાન વિશે. મેં એવું હામભળ્તુ કે પપ્પા મારા પપ્પા એવું કે. કે પેલા આપડે પોતાનું ઘર સાફ રાખવું જોઈએ ત્યાર પછી શેરી. સાફ રાખવી જોઈએ ત્યારબાદ આપડો જે કઈ વિસ્તાર હોય બાકી હમણાં હું ગામમાં રેતી હોય તો મારું ગામ સા અ સાફ રાખવું જોઈએ. પછી તાલુકો પછી જિલ્લોને પછી સ્ટેટને પછી રાજ્યા. ભારત એટલે શરૂઆત પેલા પોતાનાથી કરવી જોઈએ.
ના બરાબર છે એટલે શરૂઆત આપણે દાયરેક મોટાથી કરીએ તો એ બરાબર નથી પોતાની રીતે પોત ની જે આજુબજુ જગ્યા છે ધારો કે હું ઘરમાં રહું છું તો ઘરમાં હ મા સ્પેસફિકમા રૂમ છે. મારો રૂમ ચોખ્ખો રાખવો, ઘર ચોખ્ખું રાખવું પછી સોસાયટી પછી તમે કીધુ એમ આગળ આગળ વધ તા જઈએ. અને બધાને કટ્ટરી અને એમાં એવું છે તમે બધાને કેહેશો કે સ્વચ્છ રાખવું જોઈએ મોટી મોટી વાતો કરીએ. તમે પોતે જ ન અનુકરણ કરતા હોય એ શું કઈ કામનું જ નથી એમ.
એટલે એવું તો એમ આપડે એવા રૂપટી બનાવવા જઈએ. આપરો ફ્રેન્ડ સર્કલ રાખવો જોઈએ કે આ દિવસે આપણે અઠવાડિયામાં એકવાર આ જગ્યાની સફાઈ કરીશું. કાતો મંદિરની સફાઈ કરીશું કાતો આની એક્સ વાય ઝેડ જે બો ગંદકી લાગતો હોય. જે મિલકી અ સરકારી જગ્યા હોય. ત્યાં ત્યાં તો કોઈ જાય જ ના સફાઈ કરવા. અમુક જગ્યાએ કરમ છેકે ના કરે આપણે જાતે કરી નાખવાનું એમ.
એટલે એમાં સોશિયલ લુક ને સોશિયલ એક્ટિવિટી આપડે કરવી જોઈએ. સ્પેસિફિક એક દિવસ રવિવાર કેમ રજા હોય કે એ દિવસે આપડે નક્કી કરીએ. તો આજુબાજુનો જે વિસ્તાર છે ચોખ્ખો પણ થાય. સોશિયલ એક્ટિવિટી અને આપણે નેટવર્ક આજુબાજુ નવા નવા ટ્રેન્ડ બને થઈ શકે એમાં.
હમ.
બરાબર છે એમ.
તો નેક્સ્ટ ટોપિક.
મેં બોલું?
હા
શું લોકો સમય સાથે બદલાય જાય છે.
હા બદલાય જઈ છે. એની વિષય વાતચીત કરુ તો અમુક મારા આવા રિલેટિવને એ અનુભવ કેમ ક બધા સાચા હોય છે કે એવું જરૂરી નથી પણ એવું ઘણી વાર મેં જોયેલું છે કે જેમ જેમ માણસ ની ઉમર થાય કે એને જે જોબ કરતા હોય કોઈ બિઝનેસ કરતા હોય કે સ્ટડી કરતા હોય સમય અનુસાર એના પ્રમાણે એડેપ્ટેબલ થઈ જાય છે. કે કોઈ પેલા વ્યક્તિ એવુ કઈ સ્ટુડન્ટ હોય ને હું આ વ્યક્તિ હું તો મોટો થાય ત્યારે આવું તો કરીશ જ નહીં સમય એનો પોતાનો આવે એ પોતે એ જગ્યાએ પોઝિશન ઉભા રેય ત્યારે એકચુઅલી મને પોતાને એ વસ્તુ કરવી પડે છે ના છૂટકે કરતો હોય કા એની ઈચ્છાથી કરતા હોય સમય સાથે માણસ પણ પરિવર્તન થાય છે. શું કેવું છે તમારું
એટલે એવું જ બકી એવું હોય કે બધા એવું કે જાર ઘરડા થઇ જાય ને આપડે તો આપડે એ બુદ્ધિ બાળક જેવી થઇ જાય ને આપડે વ્યવહાર ભી એવો કરવા લાગે એટલે એવું કે કે એમાં આપડ ડું ના આવે પણ જેમ જેમ ઉમર વધે ને કેવું નેવું પછી તપ સ્વભગવન બાળ ચૌ થ જાય એટલે માનસ અ પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ જાય એવું કે છે.
ના બરાબર છે હ તો સમય અનુસાર માણસ વ્યક્તિત્વ બદલે છે.
બદલાવવું પણ જોઈએ હું તો એવું કવ
હમ્મ
પણ અમકો મૂક જગ્યા બદલાવવી જોઈએ અમક અમૂક જગ્યા ના બદલાું જોઈએ
પરિસ્થિતિ અનુકર ડિપેન્ડ કરે છે.
હા
પછી વિજ્ઞાન વિજ્ઞાન આશીર્વાદ છે કે અભિશ્રાપ છે સાયન્સ
મને તો સાયન્સ ન ગમ એટ ગમેસ પણ એમ બહ નહ ગમતું અવ ખબર છે હવે સાયન્ટિફિક રીતે આવું કેવાય ને તેવું કેહેવાય તે. તેમ ને સાપ સાપ તો ના કવાય અભિશ્રાપ ના કવાય હારું જ છે ને વળ આપડ બધી વસ્તુ ન કેવાય ખોરાય કે લોજ હ લોજકલી આન્સર શોધે કે આ વસ્તુ કેમ છે. કેમ નહી એવું તેવું પણ બધામાં લોજિક સોલય એ કેવાય બહ હારી બાબતો નહી હા. કાલે કે પણમ દ એક વિડીયો જોયો હતો કે આ હુ કેવાય કેટલા મોટા મોટા પર્વત પર ચરી શકે છે મે કે ચરી ગયા છે બધા કૈલાસ પર્વત પડશે ને તે લોકો જાય ને તો એ લોકો એ કે અમારી ઉંમર બે દિવસ થ્યાં હોય તો એવું લાગે કે બે વીક થઈ ગયા હોય એમ નખ ને પાર ને ઉ બહ વધે તો સાયન્ટિફિકલી બી એ લોકો ને ખરત કમાવું થાય છે. પછી જગન્નાથ પુરી ટેમ્પલની જે ધ્વજા છે ને ધ્વજા તો એ એનો પછા ભી નહી પડતો એ બી કઈ સાયન્ટિફિક રીઝન જો એ લોકોને મળલ નહીં કે કેમ નહીં પડતો એટલે સાયન્સ બધું તો ના જ જઈ શકી ભલે ગમે તે કરી લે
ના ના જગન્નાથ પુર નીને કેટલા એવા રસ છે છુપાયેલા છે એવ કહી શકે એક જ ધજા છે એ એક વિરુદ્ધ દિશામાં ભણે છે બાકી બીજી જે નીચે નીચેની ધજા જે છે એ બધી હવા વિરુદ્ધ દિશામાં ફરે છે એટ સાયન્ટિફિક રીતે બધું સાબિત કરવું એ પણ જરૂરી નથી આપડે રામ કેત્ર કે કઈ કહી જશે એ પણ પથ્થર પાણીમાં તરે છે. રામ લખેલા પથ્થર જે છે. એટલે ઘણ બધું આપડે ધરમ તરફ આસ્થા તરફ જ તો એ એવું શક્ય હતું અને થતું હતું. પણ સાયન્ટિફિક રીતે આપણને એવું થઈ છે આવું આપડે કરીએ તો આવું. થઈ શકે ખરા એવું તર્ક આપણને મળી જાય તો આપણું અ તર એવું પ્રશ્ન બધા પૂછે. કે આવું હું શું કામ કરું ધારો કે શ્રાવણ મહિનો કે ગુજરાત મહિના શ્રાવણ મહિનો આવે તો રેવો જોઈએ એનું કઈક પાછ કઈ કારણ છુપાયેલું હોય છે લગ્નમાં કેટલા એવી રસમો હોય છે કે એની પાછ કારણ છુપાયેલા હોય છે.
એટલે એમાં બી સાયન્ટિફિક રીઝન બી એ લોકો શોધી જ લે છે. પણ હા પણ એમાં એવું જ છે છેલ્લે તળતી એ જ નીકળે કે આપણા જે ઋષિઓએ જે કર્યું હતું તે બધું લોજકલી વિચારીને જ કર્યું તું.
બરાબર છે તો એમાં કઈ ખોટું વેસ્ટ નથી રી બનાવ.
હમ એટ સા્રણ મહિનો રાખો તે સા્રવણ એમ આપડું પાચન તંત્ર સારું રેમ ને કેવાય જમવાનું બો ના ખાવું છે એટલે વાય એક ટાઈમ ઉપવાસ રાખો હાલું છે એમ.
શ્રાવણ મહિનો એટલે મોસ્ટ ઓફ ચોમાસાની સીઝન હોય ચોમાસા સીઝનમાં મોસ્ટ ઓફ એવું હોય. કે ત્યારે પેટમાં જયારે બે ઋતુ ભેગી થાય એટલે પેટમાં ગડબડ ગોટા થાય એ સમયે ફ્રૂટ ન વધારે આહાર લઈ ને પડાર ફરાર છે આપણેે કહીએ છીએ તો એ આપણા હેલ્થ માટે વધારે ફાયદાકારક છે. કેવી રીતે શ્રાવણ મહિનો ન
તો સાર અગિયાર મિનિટ થઈ ગઈ કોલકટ કરો.
હા સારા ગયા થઈ.